હેલો હેલો સંભળાય છે મારી આવાજ
હા બેસ
હા કાય નય. શું ચાલે બધું બરાબર છે ને આજે? બધું સારું ચાલે છે ને જવા દેની મેં શું કેવું તને મારી છોકરી તો આજે અ આજે જવા દે ને મેં એને દવાખાને લઈ ગેયલી હતી તો અ ડોક્ટરે કીધું કે એને આઈ ચેકઅપ માટે લેય ગેયલી હતી તો ડોક્ટરે એમ કીધું કે એનો મોબાઈલ નો મોબાઈલ ના લીધે એને આઈઝમાં ઇન્ફેક્શન થેયગીઉ છે. મોબાઈલ બો જોય ને તે એ આય ની જે એ હોય ને તે સૂજવા માંડી છે તો જવા દેને શું કેવ અમળે આજકાલ ના છોકરા લોકનો મોબાઈલ નો પ્રમાણ આટલો બધો વધી ગયો છે સ્ક્રીન ટાઈમ કે શું કેવાનું પાછું ની આપે તે હો બો તકલીફ થઈ જાય. આપણાને હેરાન કરી મારે શું કે તારું શું કેવાનું છે આ મોબાઈલ ના બારેમા
હા સાચું કીધું તમે. આજે આપણું એજ્યુકેશન એવું થઈ ગયું છે કે બચ્ચાઓને આપણે મોબાઈલ આપવું જ પડે છે નહી આપીએ તો એમનું હોમવર્ક નથી આપણે કમ્પ્લીટ કરાવી શકતા કે બીજી ઘણી વસ્તુઓ છે સ્કૂલ લાઈફ ની તે આપણને જાણી નથી શકતા તો એના માટે એ લોકોને ફોન આપવું જ પડે છે ને ફોન આપ્યા પછી એવું થઈ જાય છે કે એ લોકો છોડતા નથીને અમુક છોકરાઓ રાત્રે બી લઈને બેસે છે કે ગમે ત્યારે આડા અવડા ટાઈમે લઈને બેસે છે તો હવે એ લોકો આના એડિકશન થઈ જાય છે મોબાઈલ ના તો હવે આનામાંથી કેવી રીતે આ લોકોને બહાર કાઢવું મને એ જ નથી ખબર પડે છે કે કારણ કે આનાથી શું થયું છે કે મેં મારી લાઈફમાં જોયું બચ્ચા ઉપર બો નેગેટિવ ઇમ્પેક્ટ આવી રહી છે બચ્ચા ઓ ફોન સ્ક્રોલ કરી કરીને એ લોકોને બીજી આજુબાજુની દુનિયાથી કઈ લેવા દેવા નથી ને જે તમે કીધું કે ઈન્ફેક્શન થાય છે એના આંખમાં તો એ વસ્તુ ભી ખરી કારણ કે આ તો તમને દેખાઈ ગયું કે તમે એની આંખ પર ઇન્ફે થીયુ છે એવી કેટલી બીજી બધી વસ્તુઓ છે કે એમના હેલ્થ પર ઇમ્પેક્ટ થાય છે કે એમાંથી જે રેડિયેશન રેઝ નીકળે છે તે ડાયરેક્ટ એમના ઓર્ગન્સ પર પડે છે જે એકદમ કુમળા ઓર્ગન્સ છે એમના તો એ આપણને દેખાતું નથી પણ કશે ના કશે એમના હેલ્થ પર ઇમ્પેક્ટ થાય છે એ મને ખાતરી છે
સાચી વાત છે એકદમ સાચી વાત છે તારી આ તો બહુ જ ઇમ્પેક્ટ પડે છે પણ મેં તો એક જ કેવું કે ધારો કે તમે એઝ અ પેરેન્ટ તમે જ મોબાઈલ લઈને બેસી જાઓ તો એ છોકરું તો તમારું જોઈને જ શીખવાનું છે જો ધારો કે તમે અમ ખબર છે કે તમે ઓફિસ માંથી આવો છો તો તમે બહુ કામ કરીને આવો છો ને એના પછી તમને જે સ્ટ્રેસ રિલીફ કરવા માટે તમે રીલ જોવો છો અમ મોબાઈલમાં ભી કેવું છે તને ખબર કે એ એક ડેટા સાયન્સ પર કામ કરે છે ધારો કે તું એ આજે એક રીલ કઈ ભગવાનની રીલ જોઈ તો ઈમિડિયટલી એના નીચે તને ભગવાનની રીલ જ આપશે તો એ શું કરશે મોબાઈલ કે તમે જોયા કરો રીલ એમ એ ડેટા સાયન્સ તો એ આપણેને શું કરે છે આપણે એને રિસ્પોન્સ આપે છે આપણે જોયા જ કરે રીલ કે આપણું સ્ટ્રેસ રિલીફ થાય કે થોડુંક આપણું માઈન્ડ ફ્રેશ થાય એટલે થોડું મોબાઈલ જોયા કરે એમ તો આ જ વસ્તુ સેમ આપડે છોકરા એ લોકો કે તમે મોબાઈલ લઈને બેઈ જાય તો એ છોકરા લોકો ભી મોબાઈલ લઈને બેઈ જાય જાય તો એ પહેલા તો પેલી તકે તમે તમારો મોબાઈલ સ્ક્રીન ટાઈમ પેલા બંધ કરો તમે એઝ પેરેન્ટ તમે મોબાઈલ ઓછો લેવો તો તમારો છોકરો છોકરો છોકરી જે ભી હોય એ તમને જોઈને જ શીખશે જો તમે એ લોકોને બુક તમે લાવીને આપશો કે આટલા ટાઈમે તમારે બુક વાંચવાની આટલા ટાઈમે તમારે બાર ફરવા જવાનું આટલા તમે તમારે બાર રમવાનું છોકરા લોકો સાથે રમવાનું પેલા તો કેવું હતું કે મેં જયારે હતી ને ત્યારે મેં તો ધૂળમાં ભી રમેલા એટલે ધૂળ હતી ને તેમાં ભી રમેલા તો ત્યારે કેવું કે મારું સ્વાસ્થ્ય ભી સારું હતું ને હમણાં કેવું છે કે છોકરા એ લોકો મોબાઈલ જ લઈને બેહી જાય તો બીમાર ભી વધારે પડિ જાય શું કેવું તમારું
હા આ વસ્તુ તો તમે સાચી કીધી કે ધૂળમાં તો અમે ભી રમેલા છે કે અમે પથરાઓને ધૂળ વચ્ચે રમેલા છે તો આપડી ઈમ્યુનિટી ભી સ્ટ્રોંગ થતી ને આપણું જે વિચારવાની પ્રક્રિયા હોય તે તે ભી આપણું ડેવલપ થતું એવું મારું માનવું છે પણ હવે એવું થઈ ગયું છે કે મોબાઈલ એવી વસ્તુ છે કે તમે નહી બી આપો હવે જાણી લો કે પેરેન્ટ્સ નહી ભી ઉપયોગ કરતા હોય એનું કે ઘરમાં બધું વ્યવસ્થિત રીતે રતા હોય મમ્મી પપ્પા પણ તોયં છતાં છતા એ લોકો જયારે બહાર સ્કૂલમાં જાય છે કે ટ્યુશન ક્લાસીસ જાય છે કે રમવા જાય છે તો છોકરાઓમાં આ વસ્તુ વિશે વાત થાય છે કે તું એ પેલી ગેમ રમી કે નહી તું એ પેલી વિડીયો જોઈ કે નહી એવું નાના છોકરાઓમાં નહી મોટા લોકોમાં ભી મેં જોયું છે એ મેં તને પેલી રીલ મોકલાવીવી તે જોઈ કે નહી એ કેટલી સરસ હતી હવે જયારે તમને સામે વાળું એવું કેતું હોય તો તમારા અંદર એક ક્યુરિયોસિટી થાય છે કે ચાલ મારે જોવું છે ચાલ મારે આ ગેમ રમવી જોઈએ એ આવું કીધું હતું અને બહુ સારી છે તો મારે એમ માનવું છે કે તમે ક્યાં સુધી એમને રોકશો કારણ કે જયારે તમે એમને રોકશો તો ત્યારે એમને વધારે પડતું અંદરથી એમ થશે કે મારે આ યુઝ કરવું છે મારે આ રમવું છે તો એ લોકો મોબાઈલ પાછળ ભાગશે ખરી કારણ કે આ વસ્તુને તમે ટોટલી નકારી નહી શકો પણ એ લોકોમાં જયારે આપણે સમજણ પાઠવીએ કે આ વસ્તુ જો છે જેના ઘણાઓ ફાયદાઓ છે જેમકે તમે એજ્યુકેશનલ વિડીિયોઝ જોઈ શકો કે ઓનલાઈન અસાઈનમેન્ટ કમ્પ્લીટ કરી શકો કે ડિફિકલ્ટ ટોપિક સરળતાથી સમજી શકો યુટ્યુબ દ્વારા ઘણા ફાયદાઓ છે પણ એમને આ વસ્તુનું ભી જ્ઞાન આપવું જરૂરી છે કે ભાઈ તમે જયારે વધુ પડતું ઉપયોગ કરો સોશિયલ મીડિયા માટે કે ગેમ્સ માટે તો આના નકારાત્મક પ્રભાવ પણ જોવા મળે છે તો આ વસ્તુ આપણે પાઠવી જોઈએ
સાચી વાત છે એકદમ સાચી વાત છે તારી કેમ ખબર તું જોઈ શકે છે કે મો બાઇલ આપણા માટે બે એક ધારો કે સિક્કા ના ભી બે બાજુ તેવી રીતે મોબાઈલ બી આપણેે ઉપયોગી બી છે ને દુરઉપયોગી ઉપયોગી બી છે ધારો કે તમે સાચા માટે યુઝ કરો તો ઉપયોગી છે પણ ધારો કે તમે ટાઈમપાસ માટે યુઝ કરો તો દુરપયોગી છે ધારો કે તું એજ્યુકેશન પર્પઝથી વિચારે તો એના બહુ જ ફાયદા છે મેં તો સાચી વાત કેમ તો કેમ કે ધારો કે તમારા ઈન્સ્ટન્ટ ધારો કે મેં લેસન કરવા બેસી ને મારે કઈ આવડતું નથી તો મેં ડાયરેક્ટ મેં મોબાઈલ લઈને મે સર્ચ કરી શકું ત્યારે મારે ટીચર ને કોલ નહીં કરવું પડે ટીચર કોલ કરે તો હું ચૂકી નહી શકે તો એના કર મેં ડાયરેક્ટ મોબાઈલ પર સર્ચ કરી શકું વોટ ઇઝ ધ મિનિંગ ઓફ તો એ મને ઇમીડિયેટલી આન્સર આપશે. કે આનું આન્સર આ છે આન્સર એટલીસ્ટ આનું મિનિંગ શું છે પણ તું એનું જો આન્સર ડાયરેક્ટ સર્ચ મારે તો આ રોંગ કેહેવાય એમ ખબર એ તું જાતે સોલ્વ જાતે મહેનત ની કરશે ને એ ડાયરેક્ટ તું એને જ પૂછી લેશે આન્સર તો આ ટોટલી રોંગ કેહેવાય તારું એમાં એ એફટ નહી કહેવાય ધારો કે તને નથી સમજણ પડતી કેવી રીતે સોલ્વ કરવાનું મેથડ તું સર્ચ કરે તો એ તારું રાઈટ છે. ભ ત આ ખાલી સમજવું છે એમ પણ એનું ડાયરેક ત આન્સર સર્ચ કરશે તો એ રોંગ છે ને એ બીજું વસ્તુ એ કે મોબાઈલમાં તમે જોઈ શકો છો સ્ક્રીન ટાઈમિંગ વાળું હ ઓપ્શન તો એ બી તું જોઈ શક કે તારું છોકરું કેટલા ટાઈમ સુધી સ્ક્રીન ટાઈમ યુઝ કર્યું છે ધારો કે તું છોકરા એ લોકોને મૂકીને જાય છે ડ્રોબ પર તો તું આવીને જોઈ શકે છે તારું છોકરું કેટલા ટાઈમ તારું મોબાઈલ જોયું છે એવી રીતે તું કરી શકે શું કે તારું
હા પેરેન્ટ્સ એ બાળકો ના મોબાઈલ યુઝ જ પર ધ્યાન રાખે જોઈએ અને ટાઈમ લિમિટ બી નક્કી કરવી જોઈએ જો એ લોકો પોતે સાથે લઈને બેસે બચ્ચાઓ શું જોતા છે એ બી એના ઉપર બી નજર રાખી શકાય તો જયારે આવું હોય કે બચ્ચા મોબાઈલ યુઝ કરવા માટે માગે તો મારું એવું માનવું છે કે પેરેન્ટ જો સાથે બેસે તો એમની સાથે થોડુંક ટાઈમ બી પસારી શકાય ને જોઈ બી શકાય નજર બી રાખી ખી શકાય કે એ લોકો શું જોતા છે? શું શીખતા છે? કે એ લોકો સ્ક્રીન ટાઈમ ક્યાં પસારતા છે? વધારે ભાર આવે છે કે બચ્ચાઓની એક્ટિવિટી એ નજરમાં રાખે કે જેમ તમે કી કહ્યું એમ આપડે પેલા જે સોલ્વ કરી લેતા તો એ વસ્તુ તો મેં બી જોયું છે કે છોકરાઓએ આજકાલ બે ટોટલી કઈ બી કેલ્ક્યુલેશન કરવાનું હોય ને તે નથી કરી શકતા એમની મેમરી પાવર પર બી અસર જોવા મળે છે કે આપણે જાણે આખા આખા મોબાઈલ નંબર કે લેન્ડલાઈન નંબર મોડે કરી લેતા આપણા ફ્રેન્ડ ના હોય કે રિલેટિવ ના હોય કે એ બધી નાની ના વસ્તુ આપણને મેમરી પાવર બિલ્ડઅપ કરવામાં ઘણી ફાયદારૂપ હતી બચ્ચાઓ એ બધી વસ્તુ નથી કરતા એટલે એ લોકોની મેમરી પાવર બી અત્યારે વીક થતી ચાલી એ લોકોનું કોન્સન્ટ્રેશન બી ઓછું થતું ચાયલું તો એ તો હવે આપણે કઈ નથી કરી શકતા એમાં પણ હવે એજ છે કે જો એ લોકોને જરાક બહાર લઈ જાય આઉટડોર એક્ટિવિટીસ કરાવે કઈ ફિઝિકલ એક્સરસાઇઝ કરાવે તો આ બધી મોબાઈલ એડિકશનમાંથી આપણે નીકળી શકીએ મારું માનવું છે કેમ કે પેલા બાળકો મેદાનમાં રમતા ને તો અત્યારે એ લોકો ફિઝિકલી તો સ્ટ્રોંગ હતા પણ મેન્ટલી બી હતા પણ હવે કેવું થઈ ગયું છે કે એ લોકો એક જ જગ્યાએ બેસી રહીને કરે છે બધું તો ફિઝિકલી બી એ લોકો સફર કરે છે મેન્ટલી તો છે જ એટલે તમે હવે જોયું હશે કે છોકરાનું રિઝલ્ટ બી ડાઉન થતું ચાયલુ
સાચી વાત છે એકદમ સાચી વાત છે તારી તો એના માટે જ મેં કેવું છું મે મારી છોકરીને બી કેવું છું કે ભાઈ તું જેટલો ટાઈમ મોબાઈલ ને આપે એટલો ટાઈમ તું મેદાનમાં બી રમ અધર એક્ટિવિટી બી કર ધારો કે તને મોબાઈલ બી જેટલું જોઈએ છે તે એટલું જ તું બહાર રમી આવ તારી થોડી ફિઝિકલ એક્ટિવિટી થશે ને એવી રીતે મેં એને સમજાવું છું તો જોઈ હમણે શું થાય છે ઓકે ચાલ બાય હ ને ઓકે થેન્ક યુ